ટો
હા, કેમ છો તમે?
બસ મજામાં, તમે કેમ છો?
મજામાં. તો હું આજે તમને ટ્રાફિક અને સમસ્યા વિ શે હું જાણવું માગું છું, તો તમે જાણશો?
હા જાણીશ.
હા, તો હું તમને ટ્રાફિક અને સમસ્યા વિશે જણાવું. તો ટ્રાફિક આજે કે શેહરની એક મોટી સમસ્યા છે. રસ્તાઓ પર વાહનોની સંખ્યા સતત વધી રહી છે. તેના કારણે ટ્રાફિક જામ થાય છે, તમે શું કેહશો?
હા, તમે કીધું, ખૂબ જ સરસ કીધું હા. તમે કીધું કે ટ્રાફિકના લીધે બહુ જ મુશ્કેલી છે. આધુનિક સેવમાં વસ્તી અને વાહનોની સતત વધતી સંખ્યાના કારણે ટ્રાફિક અને શહેરની સમસ્યા એક વિકટ સ્વરૂપે ધારણ કરી રહી છે. આજના ઝડપી યુગમાં શહેરીકરણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું. છે, જેના કારણે શહેરોમાં વસ્તીનો વધારો વધ્યો છે. વસ્તીના વધારા સાથે-સાથે રસ્તાઓ પણ વાહનની સંખ્યા પણ બે ફારમ વૈડો છે, તમને ખબર છે, જેમ વસ્તી વધે છે, તેમ વાહનો પણ વધે છે. રસ્તાઓ સાંકડા હોય અને વાહનો. વધુ હોવાથી, રોજિંદા ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. તમને મેં કીધું કે, રસ્તા પણ નાના ટૂંકા હોય કે જેમ. વસ્તી હોય, તેમ સાધનો હોય, તેમના લીધે રસ્તાના લીધે, પણ ટ્રાફિક બહુ. થાય છે, ખાસ કરીને સવાર-સાંજની ઓફિસ સમયે. ચાર રસ્તા પર ટ્રાફિકની ગભી સમસ્યા જોવા મળે છે. કેમ કે બધા ઓફિસના ટાઈમમાં પણ બધા જોબ કરતા હશે. તે લોકો બધા જાય છે ને, તેના લીધે પણ ટ્રાફિક બહુ જોવા મળે છે. ટ્રાફિકના જામના કારણે લોકોનો. કિંમતી સમય રસ્તા પર જ વેડફાઈ જાય છે, તમને ખબર છે, ટ્રાફિક. ના લીધે આપણો કેટલો સમય જતો રહે છે, એના લીધે. એમ્બ્યુલન્સ જેવા ઇમર્જન્સી વાહનો પણ ટ્રાફિકમાં અટવાઈ જાય છે. જેથી ખૂબ જ ચિંતાજનક છે, તમને ખબર, જ્યારે ટ્રાફિક થાય છે તેમને. એમ્બ્યુલન્સ આવે, એ લોકોના માટે ખાસ કરીને, પહેલા જવા દેવા જોઈએ કે. કે એમનું જીવન બચાવવા માટે તો, એ લોકોને હોસ્પિટલમાં લઈ જાય છે. તેના લીધે ટ્રાફિક ખૂબ જ હોય છે, તેના લીધે પહેલા એમ્બ્યુલન્સને જવા દો. આદર્શ આપે છે, વાહનો સતત હોર્નના અવાજથી શહેરોમાં મા તણાવ અને અવાજનું પ્રદૂષણ વધે છે. તમને ખબર છે, જ્યારે ટ્રાફિક થાય છે ત્યારે. જે લોકો ઊભા નથી રહેતા, પણ એકબીજાને હોર્ન વગેરે છે એવી રીતના. પ્રદૂષણ વધે છે, વાહનોમાંથી નીકળતો ધુમાડો હોવાનું પ્રદૂષણ. વધારે છે, જેનાથી લોકોના સ્વાસ્થ્યને નુકસાન. થાય છે, તમને ખબર છે. કે વાહનોમાંથી ધુમાડો નીકળે તે, આપણને કેટલું નુકસાન થાય છે. મોટા ભાગના શહેરોમાં વાહનો પાર્ક કરવા માટે પૂરતી જગ્યા હોતી નથી. તમને ખબર છે, શહેરના વિસ્તારમાં આગ જોવા નથી મળતું, વાહન મૂકવાના પાર્કિંગ જોવા ખાસ નથી મળતા, લોકોની રસ્તા પોતાની આજુબાજુ ગમે ત્યાં વાહનો પાર્ક કરે છે. તેના લીધે પણ ટ્રાફિકનો સમાવેશ વધારો થાય છે, તમે જોવો છો, તો રસ્તા. પણ કોઈ મૂકી જાય છે, પણ એમ ના. અત્યારે આવે કે, જ્યાં એમનો પાર્ક હોય ત્યાં રાખીએ છે, પણ ગમે ત્યાં રસ્તા પર મૂકી જાય છે, તેના લીધે પણ ટ્રાફિક થાય છે, તમે શું કહેવા માંગશો?
હા, તમારી વાત સાચી છે, તમે ને સાચું કહ્યું, એ જ રીતે હું તમને કહું તો ટ્રાફિક. માં લોકોના, એટલે કે લોકોની કિંમત કિંમતી સમય બગડે છે, જેમ કે ટ્રાફિક જામ થઈ જાય છે, તેના એટલે કે ટ્રાફિક માટે. પણની કઈ સમસ્યા થાય, સમસ્યા તે નથી. તો આપડે ટ્રાફિક જામ થથી જાય છે, તો આપડો કિમતી સમય બગડે છે, આપડે ક જવાનું તો. લેટ પહોંચી જઈએ છીએ તો, વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ મોડા-મોડા પહોંચે છે. એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ જેવી ઇમરજન્સી સેવાઓને પણ મુશ્કેલી પડે છે. વાહનો માંથી નીકળતો ધુમાડો વાયુ પ્રદુષણ વધારે છે. વધુ અવાજથી ધ્વનિ પ્રદુષણ પણ થાય છે. ટ્રાફિકના કારણે અકસ્માતોની શક્યતા વધે છે. લોકોમાં તણાવ અને અ ચીડિયાપણું વધે છે. વધુ ઇંધણ અને વધુ ઈંધણનો નું બગાડ થાય છે. જે દેશને આર્થિક નુકસાન પહોંચાડે છે. ટ્રાફિક ના નિયમોનું પાલન કરવું દરેક નાગરિકની ફરજ છે. જાહેર પરિવહનનો વધુ ઉપયોગ કરવાથી ટ્રાફિક ઘટાડી શકાય છે. રસ્તા પર સ્થિત જાળવીને અને નિયમોનું પાલન કરીને ટ્રાફિકની સમસ્યાનો ઘટાડો કરી છ શકાય છે. આપણને ખુબ જ નુકસાન થતું હોય છે. જયારે આપણે ટ્રાફિક ટ્રાફિક થઈ જાય છે. ત્યારે બધા જ બધી જગ્યાએ જતા મોડું મોડા પહોંચી જાય છે. તો તે જ રીતે હું કું કે ટ્રાફિક અને શહેરની સમસ્યા વિશે કહું તો આજે શહેરમાં ટ્રાફિક અને મોટી સમસ્યા બની ગઈ છે. અ શહેરોમાં રજ રોજ રોજબરોજ વાહનોની સંખ્યા વધી રહી છે. હ આ વાત તો છે. વાહનોની ખુબ જ સંખ્યા વધી રહી છે. જાત- જાતના એટલે કે ઇલેક્ટ્રોનિક બાઇક્સ ને બધા બાઈક્સ ના પણ ખુબ જ પ્રકારો નીકળી રહ્યા છે, અને ગાડી ની માંગ વધી રહી છે. તેના કારણે રસ્તા પર ટ્રાફિક જામ થાય છે. ટ્રાફિકમાં લોકોને કિમતી સમય બગડે છે. જે રીતના હું તમને અગાઉ કહ્યું તે જ રીતના કિમતી સમય બગડે છે. કશે શાળાએ પહોંચવું હોય તો બાળકો મોડા લેટ પહોંચી જાય છે શાળાએ એમ્બ્યુલન્સને જવું હોય તો ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ ફસાઈ જાય છે. પછી ટ્રાફિકમાં પેલે એમ્બ્યુલન્સ ને કરવા માટે પેલે ટ્રાફિક હટાવવા પડે છે. તો સૌ પ્રથમ એમ્બ્યુલન્સ જાય છે, પછી બાકીના હજુ પછાડી ટ્રાફિકમાં ફસાઈ જાય છે. એમબુલેન્સને જવાપ આપડી એટલે કે એમ્બ્યુલન્સને તો પહેલે જડાવવું જ જોઈએ કારણ કે તેમાં દર્દીઓ હોય છે. તો તેમની જરૂર રહે છે, એટલે કે એમ્બ્યુલન્સને વધારે અ કિમતી એમનો સમય બગડે ના તેથી એમ્બ્યુલન્સ ને પેલા જવા દઈએ છીએ, પછી ધ્યારથી અને કર્મચારીઓના સમયસર પહોંચી શકતા નથી આ તમને કહ્યું તેજ રીતના અને એમ્બ્યુલન્સ ને ફાયર બ્રિગેડ ને મુશ્કેલી પડે છે. તમને બતાવ્યું ધુમાડાની વાયુ પ્રદુષણ વધુ હોણન બગર સુધી ધ્વનિ પ્રદૂષણ થાય છે અને તે ધ્વનિ પ્રદૂષણ પણ થાય છે એમ એટલે કે ખુબ જ નુકસાન થાય છે આપણને પછી ટ્રાફિક ના કારણે અ કસ્માતો પણ અકસ્માતો નું જોખમ પણ વધે છે. હા ટ્રાફિકમાં આપણે ઘણા લોકો એટલે કે ટ્રાફિક અચાનક એમ બધા બ્રેક મારી દે છે તો અકસ્માત પણ થઈ શકે છે. ખુબ જ ટ્રાફિક હોય તો બધા પોતપોતાના રસ તા થી નીકળવા માંગતા હોય તો તેઓ વધારે એટલે કોઈનું તરત જ એ ના લાગતું હોય બ્રેક તો અકસ્માત થઈ શકે છે. એટલે કે અકસ્માત નો જો જોખમ પણ વધી શકે છે. શહેરોમાં વસ્તી ખુબ જ ઝડપથી વધી રહી છે. હા આ તો સૌને ખબર જ હશે કારણ કે ખુબ જ ઝડપથી વસ્તીનો વધારો થઈ રહ્યો છે. બ બ બધતી વસ્તીને કારણે રહેતા ની સમસ્યા ઉભી થઈ ગઈ ઉભી થાય છે હા આ વાત બી છે જેમ તી વધશે તેમના તેમ રહેતાની સમસ્યા પણ ઉભી થશે. તેજ રીતે હું તમને અગાળ કહું તો પીવાના પાણી ની અછત પણ જોવા મળે છે તમે શું કેહેશો
હા તમે કીધું ખુબ જ સરસ કીધું હા તમે કીધું રસ્તા પણ્રાફ પેટ ના નિયમો ન યોગ પાલન ન થવાના કારણે અકસ્માની સંખ્યા પણ વધારો થાય છે. ઘણા વાહનો ચાલકો સિંગર દોરે છે અને રોંગ સાઈડમાં વાહન ચલાવે છે જો જો જોખમની સાબત થાય છે તમને ખબર જ હશે કે ઘણા લોકો કો છે ને સિંગલ તોરે છે અને રોંગ સાઈડ ચલાવે છે. અંદ ગ્ર્રીક દ હવાનો અને લારી ગલ્લાના કારણે પણ રસ્તાઓના સાકડા બની જાય છે. તમને ખબર હશે કે રસ્તા પર પણ ઘણા લોકો લારીઓ પણ રાખે છે તેના લીધે પણ સાંકળું બની જાય છે જહ
જાહર પરિવહનો જેમ કે સિટી બસ અડપૂરતી સુવિધાના કારણે લોકો ખુબ પોતાના અંગીમ વાહનનો વધુ ઉપયોગ કરે છે. શહેરોમાં ગંદા પાણી ના નિકાલ અને કચરાનો યોગ અવસ્થા અભારે રોગચાળાની સમસ્યા પણ વ રહે છે. વસ્તી વધારાના લીધે પીવાના પાણી અને વીજળી ના અછત જેવી સમસ્યા પણ શહેનને નરે છે. આ તમામ સમસ્યાના નિવારણમાં. તે સૌથી પહેલા લોકો ટ્રાફિકના નિયમનું કડક પાલન કરવું જોઈએ. સરકારે અને સતાવારોને રસ્તાનુંમાં કામ અને પોરાના નિયમિતિત કરવું જોઈએ તમને ખબર છે સરકાર લોકો પણ આ નિયમો જો કરે ને રસ્તા પોરાને એ બધું. કરડક કાયદાકારી ટોટ ટ્રાફિક પણ ઓછું થઈ જાય છે ટ્રાફિક ના નિયમના માટે સ્માર્ટ સિંગલ અને સ્મિત અને યોગ ટ્રાફિક પોલીસની સ્ટાફની અવ્યસ્થા કરવી જોઈએ. તમને ખબર છે જય્યારે ટ્રાફિક જ્યારે ટોરે છે ને ત્યારે બધા એ લોકો ટ્રાફિકનું પોલીસનું. સ્થાપ રાખે તો તેનાથી પણ સાફિક છે ને રોકી શકે છે. શહેરના આયોજન માટે ફલોનિક અને દંડ પાસ અને રિફિશન જેવા પ્રોજેક્ટસનું નિયમન કરવું જોઈએ. લોકો અંત વાહનો બદલે જાહેર. પરબંધ નો વધુ ઉપયોગ કરવો જોઈએ કલ્પનાની એક ઉચ વાહનમાં મુસાફરી કરવી અપનાવી પણ ટ્રાફિક ઘટાવી શકાય છે. રસ્તા પણ થતા ગેરકાયદેસ દબાવોને દૂર કરવા માટે કદક હાથે કામ લેવું જોઈએ. શાળાઓ અને ઓફિસના સમયમાં ફેરફાર કરીને પણ ટ્રાફિક નો ભાન ને વેચી શકાય છે તમે શું કેવા માંગશો.
હા તમારી વાત સાચી છે કે તમે કહ્યું તે ખુબ જ સારું તમે સાચી વાત કહી નહી તેજ રીતે હું તમને કહું તો કે વસ્તુ વધારાની સમસ્યા ઉભી રહી છે હું જે તમને કીધું તે જ રીતે પાણી ના પીવાની અછત પણ જોવા મળે છે આશુ. ના ટાઈમમાં આપણને પાણી પીવાની એટલે કે ખુબ જ અછત જોવા મળે છે. કચરાનો યોગ્ય નિકાલ નુ પ્રશ્ન રહે છે. પછી ગંદકી ના કારણે અનેક રોગો ફેલાય છે, આજના યુગમાં આ આજના ટાઈમે, હું તમને કહું તું કે, રસ્તે-રસ્તે ગંદગી પડેલી હોય છે, એટલે ગંદકી લોકો કરી રહ્યા છે, તેના કારણે કે તેના કારણે કેટલા રોગો ફેલાય છે, મચ્છર, મેલેરિયા એ બધા કેટલા રોગો થાય છે આપને. જાત-જાતના રોગો કીટકો ઉદ્ભવે છે, આપણને પછી બીમાર પડીએ છીએ આપણે. એજ રીતે પ્રદુષણ માં બધું ફેલાય છે, શ્વાસ લેવામાં આપણને ગંદી શ્વાસ ને એ બધું કડે લઈએ છીએ. પછી પીવામાં પણ આપણને તકલીફ, પીવાના પાણીમાં પણ આપણને, એટલે કે અછત. તકલીફ થાય છે, તો તેજ રીતે હું તમને અગાડી ગ પ્રદૂષણ થી લોકો ના સ્વાસ્થ્ય પણ ખરાબ અસર પડે છે, હા. આપણું જે એટલે કે પ્રદુષણ હોય તે, પ્રદુષણ ના ટાઈમે એમ. આપણેે કરીએ છી તો, આપણને એ થાય છે, એમ તો. આપણેે છે ને, ટ્રાફિક ના નિયમ નું પાલન કરવું જોઈએ. અ થેન્ક યુ, તમારો ખુબ ખુબ આભાર. તમને મારી વાત જાણી ને, કેવી લાગી.
મને ખુબ જ સરસ લાગ્યું, તમે જે મને કીધું ને, તે મને ખુબ જ ગયું.
હા, આપનો ખુબ ખુબ આભાર.